કેમ છો તમે જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ હું મજામાં છું તમે કેમ છો.
જામાં છું.
બધું ઠીક છે ને આ ઘરે.
હા હા બધું ઠીક છે પણ આજકાલ એક વાત બહુ વિચારમાં મૂકે છે એ છે પ્રદુષણ.
સાચું કય્યું તમે પ્રદુષણ આજે સૌથી મોટી સમસ્યા બની ગઈ છે.
ખાસ કરીને આપણા શહેરોમાં તો હવા શ્વાસ લેવા માટે પણ બરાબર થઈ નથી રહી.
હા સાચું કહ્યું વાહનો ધુમા અ વાહનો ના ધુમાડા ફેક્ટરીઓનો ફેક્ટરીઓનો પણ ધુમાડો પ્લાસ્ટિક નો વધતો ઉપયોગ આ બધું પ્રદુષણ વધારવાનું વધ અ વધારે થવાનું કારણ છે.
તમને શું લાગે છે પ્રદુષણ ના મુ કેપ્ર કારો કયા-કયા છે? જણાવી શકો?
પ્રદુષ મુખ્ય રીતે હવા પ્રદુષણ, પાણી પ્રદુષણ, જમીન પ્રદુષણ અને અવાજ પ્રદુષણ.
હા હવા પ્રદુષણ તો ખૂબ જ જોખમી છે. જેઓને લોકોમાં શ્વાસની બીમારીઓ આજકાલ કેટલી ઝડપથી વધી રહી છે.
હા સાચું કહ્યું. ખાસ કરીને બાળકો અને વૃદ્ધો પર તેની વધાર
હા એ તો છે. પાણી પ્રદુષણ પણ ખૂબ જ ગંભીર છે. નદીઓમાં ગંદુ પાણી અને કેમિકલ નાખવામાં આવે છે. અને એના કારણે પાણી પીવાલાયક પણ નથી રેતુ. જળચર જીવ પણ મરી જાય છે.
બીજું
હા, જમીન પ્રદૂષણ જમીન પ્રદૂષણ પણ પ્લાસ્ટિક અને કચરાના કારણે વધી રહ્યું છે. અને જમીનની ઉપવરતા પણ ઘટે છે.
હા અવાજ પ્રદુષણ પણ વિશ વિશે પણ લોકો આજકલ વિચારતા નથી.
હા પણ તે નુકસાનકારક છે, સતત અવાજથી તણાવ અને સાંભળવાની ક્ષમતા ઘટે છે.
એ તો છે, અ અવાજ પ્રદુષણ ના મુખ્ય કારણો શું હોઈ શકે, તમને કઈ આ વિશે ખબર છે ખરી?
વધતી વસ્તી અહ અધ્યકિરીકણ વાહનો નો અ વધારે અને લોકોની બેદરકારી.
બરાબર લોકો પોતાના ફાયદા માટે પર્યા પહોંચાડે છે.
હા અને સૌથી મોટી વાત લોકોમાં જાગૃત જાગૃતિ નો અ અભાવ છે.
એ તો છે, પરંતુ આ પ્રદુષણનો પ્ર
ગ્લોબલ વોર્મિંગ, ક્લાઇમેટ ચેન્જ, આરોગ્ય ગ્ય સમસ્યાઓ અને પ્રાકૃતિક આપત્તિઓ, આ બધા પ્રદૂષણના પ્રભાવ છે.
હા. મળે છે, જે કઈ ઋતુ હોય અને ક કયા ટાઈપની બને છે, સવારે કંઈક બીજું બપ બીજું અને સાંજે કંઈક બીજું, કેટલો હવામાનમાં ફેરફાર છે. સાંજનો સમય બદલાઈ ગયો છે અને તાપમાન પણ ઘણું વધ ધી રહ્યું છે.
હા સાચું કહ્યું તમે. અહ આ અહ આજે હવામાનમાં પણ ઘણો ફેરફાર જોવા મળે છે, ક્યારેક વરસાદ હોય છે, ક્યારેક ગરમી કા તો ક્યારેક ઠંડી હોય છે, હવે કોઈ સીઝન બી આમ એક પરફેક્ટ નહી રેતી હોય પહેલે ના જેમ.
હા તો આપણે પ્રદુસ ણ ઘટ ઘટાડવા માટે શું કરી શકીએ?
સૌથી પહેલા આપણે પોતે જવાબદાર બનવું પડશે.
હમ્મ. જેમ કે?
જેમ જેમ કે ઓછું પ્લાસ્ટિક વાપરવું, વૃક્ષો વાવવા, જાહેર વાહન વ્ય વ્યવહારનો ઉપયોગ કરવો, કચરો યોગ્ય રીતે ન યો કચરોને યોગ યોગ્ય રીતે નિકાલ કરવો. આ બધે વસ્તુથી આપણે પ્રદુષણ છું કરી શકે છે.
આ બધી વસ્તુ તો તમે ખુબ જ સારી. આ બધા જ લોકો કોઈ કરવું જોઈએ અને લોકોમાં જાગૃતિ લાવવી એ પણ ખૂબ જ જરૂરી છે કારણ કે લોકોને ખબર હશે તો આ બધી વસ્તુ થશે અને પ્રદૂષણ એનાથી ઓછું થશે.
હા સ્કૂલ અને કોલેજમાં આ વિષય પર વધુ શિક્ષણ આપવું જોઈએ નાના બાળકોને પહેલેથી જ શીખવવું જોઈએ કેવી રીતે આપણે આપણું અ સરાઉન્ડિંગ પોલ્યુશન ફ્રી રાખી શકીએ.
સરકાર પણ મહત્વ ભૂમિકા ભજાવે છે પોતાની રીતે.
હા કડક કાયદા અ કડક કાયદા બનાવાના એ બધું કરવાનું.
એ તો છે અને ફેક્ટરીઓ એ પણ નિયમોનું પાલન પ્રોપર રીતે કરવું જોઈએ જેનાથી પ્રદુષણ ઓછું થાય પાણી પ્રદુષણ પણ ફેક્ટરીઓથી થતું હોય છે તો જો ફેક્ટરીઓ પોતાના નિયમોનું પ્ર પ્રોપર પાલન કરે તો પ્રદુષણ ઓછું થઈ શકે. તમને શું લાગે છે એક વ્યક્તિથી ફેરફાર આવી શકે ખરો? હલો. મારા ખ્યાલથી ચોક્કસ રીતે એક વ્યક્તિથી શરૂઆત થઈ શકે છે અને સાચું કવ તો એક પગલું આગળથી જ બદલાવ આવે છે જો હું પોતાની રીતે પ્રયત્ન કરું તો મને જોઈને આજુબાજુ વાળા પ્રયત્ન કરશે અને એનાથી આજુબાજુની સોસાયટીઓમાં પણ પરિવર્તન આવશે એનાથી સમાજમાં પરિવર્તન આવશે અને લોકો જાગૃત બનશે બરાબર ને આપણે આ નાની નાની બાબતોમાં ફેરફાર લાવીએ તો ભવિષ્ય ખુબ જ સારું બની શકે છે નહી તો આપણે આવતી પેઢીને શું શીખવાડશું અને આવતી પેઢીને પણ આનાથી ઘણું નુકસાન થશે અંતમાંનું એટલું જ કે પ્રકૃતિને બચાવો તો જીવન બચશે બરાબર ને આપણે કઈક પોતાની રીતે સકારાત્મક શરૂઆત કરીએ તો આપણે આ પ્રદૂષણ જેવા જે મોટો વિષય બની ગયો છે આજકાલ એના પણ નિયંત્રણ લાવી શકશું અને આપણે રોજિંદા જીવનમાં પણ જે આપણું પ્રદૂષણના લીધે આપણી જીવન શૈલી પર અફેક્ટ પડ્યો છે આપણી હેલ્થ પર અફેક્ટ પડ્યો છે એનાથી પણ આપણે બચી શકીશું બરાબર. હા બિલકુલ ઘણી વાર આપણે સમજતા નથી કે આપણું વર્તન પર્યાવરણને નુકસાન કરે છે ઉદાહરણ તરીકે જેમ કે આપણે પ્લાસ્ટિકની થેલી વાપરી છેએ પણ પાણી વગાડીએ છીએ. અને વીજળીનો પણ વધારે ઉપયોગ કરીએ હા ખાસ કરીને પ્લાસ્ટિક તો સૌથી મોટો દુશ્મન બની ગયો છે અને એને ડિગ્રેડ થવામાં પણ વર્ષો નીકળી જાય છે તમે ક્યારે વિચાર્યું છે કે ગામડાઓમાં પ્રદૂષણ કેમ ઓછું હોય છે કારણ કે ત્યાં ઇન્ડસ્ટ્રીયલ એક્ટિવિટીસ ઓછી હોય છે અને લોકોને કુદરત સાથે જોડાયેલા રહેવું વધારે ગમે છે અને એટલુ વહન અને લોકો હજી પણ પરંપરાગત રીતે અપનાવે છે જેમ કે કુદરતી વસ્તુઓનો ઉપયોગ કરવો શહેરોમાં તો આ સૌથી મોટી સમસ્યા બની ગઈ છે મને લાગે છે કે ટ્રાફિક ના લીધે આજે ગ્બેજ મેજમેન્ટ ના લીધે આ સમસ્યા ખુબ જ વધી ગઈ છે બરાબર રસ્તા ઉપર કચરો જોવો તો ખુબ ખરાબ લાગે અને લોકો ખુદ કચરો ફેંકે છે અને પછી સરકારને દોષ આપે. કેઓને નગરપાલિકા મહાનગરપાલિકા આ બધું સાફ- સફાઈ નથી કરતી પરંતુ લોકો પોતે જ કચરો ફેકે છે ને પોતે જ પ્રદુષણ ફેલાવે છે તમને શું લાગે છે કે એજ્યુકેશનથી પ્રદુષણ ઓછું હા ને એજ્યુકેશન તો સૌથી વધારે પાવરફુલ ટોલ છે કેવી રીતે જો બાળકોને નાની ઉંમરથી પર્યાવરણ વિશે શીખવવામાં આવે તો તેઓ જવાબદાર નાગરિક બને છે એને ટ્રી પ્લાન્ટેશન જેવી નાની-નાની એક્ટિવિટી સ્કૂલોમાં કરવામાં આવે છે કે જેથી બાળપણથી જ એમને પ્રદુષણ વિશે નોલેજ મળે સરસ મને પણ એમાં ભાગ લેવો છે જરૂર લેવો જોઈએ એક વૃક્ષ ઘણા લોકોને જીવન આપે છે અને આજે લોકો કન્વીિનિયન્સ માટે નેચરને ઇગ્નોર કરે છે સાચું છે ઇન્સ્ટન્ટ કમફર્ટ માટે લોંગ ટર્મ નુકસાન થાય છે લોકો આ વસ્તુ સમજતા નથી હું તો કહું બધા પોતાના ઘરની બાલ્કનીમાં નાના- નાના પ્લાન્ટેશન કરવા જોઈએ જેનાથી આપણને આજુબાજુની હવા શુદ્ધ મળે સાચી વાત ને એકદમ સાચી વાત તમારી સાથે વાતચીત કરીને મને આ પ્રદુષણ ઘણો જાણવા મળ્યું અને પ્રદૂષણને કંઈ રીતે આપણે ઘટાડી શકીએ અને કઈ રીતે આપણા સ્વાસ્થ્યને નુકસાન કરે એમાંથી આપણે બચી શકીએ એ વિશે પણ ઘણું જાણવા મળ્યું ચાલો ત્યારે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ. હલો. .